બાવીસમો.
બાવીસ મ હા મેં બે વાર ગદ્દારી કરી
ના એવું નહી.
એવું નહી મને ખબર છે તમે તો હક ન કર્યો કેમ હું તો કરી જ દઉં
એવ કરી જ દો તમે એવું? હ.
હા હાા
હા હા બોલો
એણે
શું ચાલે તમારે શાંતી?
હા, શાંતિ. તમે કોણ બોલો છો? ક્યાંથી બોલો? શુ કરવા બોલો?
હું અત્યારે બોલુ છું એટલે શું જાણવુ છે તમારે
હા, તમે ક્યાંથી બોલો છો?
હું અત્યારે ઝારખંડથી બોલું છું.
ઓહો, સારું.
એલા, બોલો. તમે ક્યાંથી બોલો છો?
હું તો આઉટ ઓફ કન્ટ્રીથી બોલું છું.
ના હોય.
કેલિફોર્નિયામાં રહું છું.
ના, સરસ. કેલિફોર્નિયાનું સ્પેલિંગ બોલશો ?
હા તમે કોણ છો? હું તમને શુ કરવા મારા સીટીનો સ્પેલિંગ કહું?
મને અંગ્રેજી સારી રીતે આવડતું નથી. એટલે કૃપા કરીને સીધી અને સરળ ભાષામાં વાત કરો.
હા.
બરાબર, પછી વાત કરીએ. આવજો.
ઈંગ્લિશ એમ બી મારુ વિ
હે?
ઈંગ્લિશ મારુ એમ પણ વિકજ છે મને નઈ આવડતુ હા, બોલતા શીખવાડયુ પણ. તારી છોકરીને બોલવા માટે ટાઈમ નહી ઈંગ્લિશ માં વાતો કરવા માટે
કેમ?
તો એના માટે મને અંગ્રેજીમાં સારી રીતે વાત કરી શકે એવી વ્યક્તિ જોઈએ. મને અંગ્રેજી થોડું ઘણું આવડે છે, પણ વધારે નથી આવડતું. હું આજી લેવલમાં છું એટલે લેવલથી નીચે છું ડાઉન મા અને કોક ભાઈ બહુ અંગ્રેજી ઝાડતો હોય તો મને ના ખબર પડે ને.
કોઈ ઈંગ્લિશ ઝાડતું હોય એટલે હું ઈંગ્લિશ ઝાડું છું એમ
મેં તમને થોડું કિધુ
તો કોને કિધુ
હા, બસ. તો બહુ જબરું બોલુ, મને તો ખબર નથી પડતી મારી મમ્મી.
તું મારી જોડે વાત કરતી હતી ઈંગ્લિશ માં. તું બહુ અપ લેવલનું બોલી જાવ છો, મને નહીં ખબર પડતી.
એ વાત તો સાચી મારી મમ્મી ખતરનાક ઇંગ્લિશ બોલે, એ તો હુંજ ના લેહ.
હા, અરે બોલો આગળ શું કહેવું છે તે બોલો ને નહીં તો મને કંઈ સમજાતું નથી. પહેલા તો તમે એટલું બધું ઝડપથી બોલી ગયા કે પછી મને વિચાર આવતો રહ્યો કે તમે શું બોલી ગયા હશો.
એવ
હમ એમ તો હું ભણેલી છું, બારમું પાસ છું.
ના હોય
હા
બોલો ને, પછી હું તમને કહું છું.
કોઈ નહીં. તે કર દે પંખો બંધ વધો નહીં. અમે જો આ આ લાસ્ટ કોલ આ કોલ પતા ને પછી પછી હું ન નાહવા જઈશને દીવાબતી કરીશ, કપડાં વારીશ પછી બરોબ હાલ
હમ
હ
બોલો.
કંઇ નહી
હા લાસ્ટ કોલ આવું. એવું ના હોય એટલી યાર.
કામ પતાઇને પછી કરીશ.
હ જોવું કેટલા કામ બધા તમારું મેં કીધું એટલો ટાઈમ તમારે હોય તો આપી દેજે એમ. પેલા એમને પછી મારી જોડે. હા તો આઠ થી દસ નો ટાઈમ આવે જ થ મેં તમને
તે ઘરે ખાવા નાવા ધોવાના હોય.
વધુ થાય કોલ પણ વાત કરે ને તો.
ના થાય ને.
ચાલો અગિયાર લગીનો ટાઈમ આપ્યો ખુશ તમને.
ના ભઈ ના.
આજે ટાસ્ક પૂરા કરવાતા મારે. હા.
પેમેન્ટ નું ખુલી જ ગયું છે મારી દેવાનું પેમેન્ટમાં મારે બી ફૂલી ગયુ છે.
તમે કોણ હું મારેશ.
હા.
તમે કોને માનસો?
મારદૈ છે તો.
મારું માંડી જો વાંધો નઇ.
ના, થેન્ક યુ તમારું એકાઉન્ટ બરાબર આપવા માટે પણ મા નથી નથી જોવતું કોઈનું એકાઉન્ટ ભાડે. કેમ પેમેન્ટ નું ઓપસન આવીને તો કે મારું માર દેજે એકું સોરી.
હા
હ
પેલું પાલુું કોને મને એમ કવ છું આખુંમ શું છે.
એ ના કહેવાય પર્સનલ ડિટેલ્સ આમાં થોડી શેર થાય.
હમ એ બી છે નઈ.
હમ.
હ, હું વોટ્સએપ પર ટાઈપ કર દું.
તો બંધ જ કરે છેને, બપોરન
હલો.
બંધ જ કરી દઉં ને?
હલો.
હમ.
તો એકદમ, ભ
ઓર?
હલો.
હમ્મ
બોલો
કોઈ
ફન, પા
હમ, કોણ કોણા.
ખબરને કર્ણાટક ટ ઓફ સ્ટેટ કન્ટ
હમ્મ હ તો વધો નહીં જો આ ફોન પતી જાય એમ ફરીજીીકરો કરજો મારે મારો ફન પતાવી દે હું
વધારે લ ત મેંતી હે ને વાંધ વાંધોને વાંધો નહી, આમ
હા.
અમે જરી ને યાર અમારું હંમેશામે કોઈ ના જોએ.
ગરીબ
હા
ગરીબ ની તો દઆ છવાય મહી ખબર
હ આ
હલા એવી કેવાતો આપડે
હવે.
હા-હા એટલી કરી નને ક હ હ.
મારો દોજ છે, પણ મોરામ છે.
ચેયાશે
હે, શું બોલે.
ખાસુંને
ના ના ના પછી બોલ્યા, તમે. ના ના મેં સાંભળી નહી. નીચે, બો સામડીમાં નહી ન બ તમને ઘડો લે કું છુ, એવું તમને પૂછી શકું છું.
હા.
હા.
શું
કશું નવને હુ, છુ.
હમ્મ
બોલો
કોઈ નહી, યાર બહુ ગરમી લાગે
એટલે ત છું, એસી ના કાય દો હતા.
એટલે જ કેવ આ કાર્યમાં કમાઈ કમાય નું છે, ને અમીર તો એજ હો, ના તો કાલે દએ સિલાઈ દઈએ
હણ, આવ્યો
હા
કોણ આવ.
બાજુ કોઈક આયુ છે.
હ.
બ.
બોલતા બોલો
કોણ છે. હમ
હેલો બોલો.
કઈ નઈ.
હ કઈ નઈ કઈ નઈ શું મળ્યું છે. બોલો કઈ ગેળ
મેં ફોન આયા
મેં, ધમને એ બોલ હું
ચરા ક ક છે. હલો હ હાલો
હમ
બોલો.
શુ બોલો તમે બોલેને
ક શું નહી બ્લાઉઝ સીવડાવવા આપ્યો છે. પેલામને ત્યાં અજી સીવી ને નહી આપ્યો.
હા.
હમ સ પણ
તમારે જોઈએ જ મા સાડીઓ.
મારે શું કરશે છે. તમાનું
હા.
તું મારે શું કરવી છે.
એટલે મારી સાડીઓ બહુ મસ્ત મસ્ત છે. એટલે તમાર શું કેહેવાય જીએફને જોઈતી હોય તો પહેરવા ક્યારેક ફંક્શનમાં.
એને ઉ પેરેલીધે છે, એમ
એટલે નવી જ છે, હજુ હું ત્યાં નહી ગઈ એટલે લાલ જ છે આ શીવડાવા નાખી છે એની વાત કરું છું.
મારે જએ ચાલી નહી કરતી કોક દિવસ કરી.
અ હા અમારે તો ઠાકોર માં કમ્પલસરી પહેરવી પડે. હ મમા. ના ખોટી વાત હું નહી જાઉં. હાલો
હમ કઈ જવાનું તો
મ પ લાવન એ લેવા. શાકભાજી પપ્પા લાવશે. શાકભાજીને બલું બહાર થી ખાવાનું લાવવાના છે.
શું લેવા જવાના.
હ, તો હું ના જાઉં મન કંટાળો આવ
પહેલી વાર હ
એક્ટિવા નહીં ઘરે હ અહીયાંયા ઘળ ખુડયાર મામ કે કંપની એ જશે તો ક્યાં બધું લઈને કઈ જઈ
હમ. ગામ જશે
એ એવું કે લેવા દઉ ના જ પણ
શું બોલોલો યાર નવા બોલો ને ભાઈ નવાજણી હલો બોલો.
કંટાળો આવે યા હાલો
હમ્મ
બોરા દસ મિનિટ થઇ ગયા એવું મૂકી દઉ માર કામ છે. યાર
એના
બીટા કર બસી એમના
મેં તમને કીધું આજે તી પૂરા કરવાના એટલે કરવાના ઓકે
કરું હ છોકરા કરું
હા બાઈ, હલો.